હેલો.
જય શ્રી કૃષ્ણ.
જય શી કૃષ્ણ. શું ચાલે?
કાય નય જો સાંતિ. તમારે હૂ હાલે ક્યો?
બ છો નવરા થઈ ન સુતા સે.
હા, હવે તો જમી લીધું હયસે ન કા?
એક વાગે જમવાનો ટાઈમ.
હમ્મ, એક થતા તો તમે નવરા થઈ ગયા હોય ને જમીન.
હા. અમારે વેલું હોય તમારે જમ સવારે મોડું, બપોરેય મોડું, સાંજેય મોડું.
અમારે તો અત્યારે ટાઈમ થયો જમવાનો.
તમે બધા મોડા આવે.
હમ્મ, તો પણ હું વહેલી વેલી-વેલી જમી લઉ હવારે નાસ્તો વેલો મારા બુપાટું હાથ વેગે બનાવું એટલે હાથ વાગે ના તો કરલો મારા પપ્પાને જ
પછી ભઈ ચા કે
ના બાપા હું થોડી જ હું પેલા એવું કરતી મારા પપ્પાને મૂકીને આવું ને તો બી જાય ખીજાતા એક વાર ઉઠી ને પછી હૂવાનું નઈ તો ઈ કે ઈ. કઈ હારું ન કેવું નહિં, તો હવે નથી હુ પેલા મને એવું થતું બહુ નીંદર
હમ્મ સવારમાં જ પણ સવાર માં નીંદરય એવી ખાઈનર મને એ ન થાય.
હાચી વાત તો ઉઠવું પડે હું કરવું.
મારે એ ભાઈ નું ટિફિન બનાવવું એટલે ઉઠવું જ પડે.
તમે ક્યારે ઉઠો કેટલા વાગે ઉઠો? હા હું છ વાગે ઊઠું.
પછી ટિફિન બનાવી પછી બધા નાસ્તો કરી છી છેલ્લે ખીચી બનાવું. કપડા વચે
હા હા.
એટલે મારે રોજે ખીચી બનાવાની.
હમ્મ તમારે પાપડ સારા થાય કા. હા મેં ખાધા એક વાર તમારા હાથના
હા મે તમેં પછી એને મા પાસેથી લીધા. જતા હોતે.
હા એને કીધું તું.
ટાઈમે ન હોય ને તમારે ત્યાં જગ્યા ન હોય ભણવા હોય તો હું તો વાણી
હા હાચી. કેવા છે.
પછી હા તળિયાર લેવા કરતા તો.
હાચી વાત તો તૈયાર લેવા કરતા તો ઘરે હારા બને. બાયરો રોલા પેકેટમાં આવે ઈ કરતા તો હારા બનાવો.
મારે સરસ હાલેસ પાપડમાં તો હારવાલેસ.
હાર વીચ કરે. ઘરે બેઠા બેઠા બાયરુલુ ખોટું કરવું ને.
નવરાય રહી, બધી જવાય જાય અવાય જાય,
હ થોડાક ટાઈમમાં બધી થઈ જાય.
હમ્મ, આપડે પછી આ રસ્તાનું કેવા ગયા તા ક.
હા એને છું રસ્તાને આપણે કેવા ગયા ત એન્જિનિયરિંગ આવ્યા હતા કે ને
હા એ લોકો આવ્યા હતા સંગીત આ બેનને કઈક બીજા ભાઈને હમ્મ, કે દિવસ કંઈ લાવ્યા તા,
હું કીધું તો આપડે બનાવશે રોડી.
હા, પાણીનો નિકાલ કર દે હે,
હા, બરાબર તો,
એ આપડે નેસ તાણમાંથી જવાય છે, ને પાણી. તો એ લોક હ, એ પેક કરી દેસ. ત આ લોકો ગમે ત્યાં જ ભુંંગરા નાખદે, એટલે તમાર પાણી વેચે
એ લોક તા અ
અને, આ ટચિંગ છે, એ બધું રોડમાં પૂરી દેહું ડેમમાંથી.
હ, તું તો નહી વાંધો આવે ને આપડે. હા, તો વાંધો ન ખોટું આપડે પાણી કેવું ભરાતું ક ભરાબધૂ.
અમે પછી મચ્છર ને રોગચાળો એ થાય.
હા, એ વાત તમારા જ કેવામાં છ. થઈને નો મ છ આવે.
આ લોકો ચૂંટણી આવે છે.
હા
એટલે આપડે અત્યારે કામ ઉપાડું છે એટલે સારું બની જહે.
હા, એ વાત સાચી બનું ફરવાના પાછા.
હમ હમ હમ ના એ ન હોય બી બીજા હોય પણ આ લોકોને જીતાવી દીધા હોય ને સંગીતાબેન બારોટ આવ્યા હોય એટલે બીજા કોક એના ગ્રુપમાં ઊભો હોય એટલે આ લોકોને હેલ્પ કરવી પડે ને.
હા, એ વાત સાચી તમારે.
હમ એટલે આ લોકો એ બધે ગામડે ગામડે સેવા આપવા જતાં તમને મત દે છો મે આ કરી દે ઓલું કરી દે.
પછી કરી કઈ ન દ આ તો ચૂંટણી આવતી હોય તો કરી દએ બાકી તો ખોટા હ બાકી ખોટા અવાદા જ ઓલું કરશું ઓલું કસ તો બાકી કરતા.
હમ, પછી એને ઘરે બંગલાને ફોર વ્હીલર ને કાર થઈ છે. હ હા આપડે મત દઈ ને આપે એને ચીતાવીને આપડે વાહન ખાવાનું.
સાચી વાત હે, હમણાં મોંઘવારી કેવી વધી
થઈ ગયું સામના કે ઓછા ના બાટ અટલોને બીચવાલને.
આપડ તો પાઈપલાઈન એટલે વાંધો નથી.
હા.
બાકી તો અમુક ને તો બાટલા લેવા પડતા તેનું તો કેવું કેવું થાય.
હા તો હેરાન થઈ ગયા. નજીક કઈક પિસ્તાલીસ દિવસે બાટલો આવશે ને કઈક કેતા મહિને મહિના ઉપર.
અમારે એવું જ થયું તો હમણાં પછી, એકવીસ દિવસ. હે.
હા એક દિવસ આવશે પાછો બીજી વાર લખાવયને તો.
હ અમે તો લઈને જ રાયખો હે.
હા થોકમાં રખાય, તમારે ગરમ. ગરમ પાણી કરો છો ને પછી.
હવે નથી કોઈ જરૂર પડતી બાકી હમણા શિયાળ પ ઠંડુ રહેેતું ને, તો જરૂર પડતી.
ઉનાળામાં ચાર મહિના ન જોય પછી તો આઠ મહિના જોય.
હા ઈ વાત તમારે આજે આઠ મહિના જોઈ.
ચોમાસામાં ને શિયાળામાં.
હું હું કવિ ઇલેક્ટ્રિક ઓલા આવે ને ગીઝર ઇલેક્ટ્રિક ઈ લગડ લે ને.
હમ.
ગેસ નોધાવો ભાવવો પડે.
હ પછ ઓલી નાની છોકરી ના શીખડવાય હોય એ પાછું.
હા હું હું હું.
એ પછ ચાલ મૂકીને વહી આવે તો એમાં
હા એ વાત હાચી. પછ તમારે સો લાગે ને એમનેમ.
હા અ. એમનામ આવે તો, હા એમનામ આવે તો.
એ હારું.
હમ, લઈ જવા ફરી
હોવે, હોવે હ જરૂર પડે ગરમ પાણી ની હવે તો ગરમી કેવી થાય. કોણ નાય ગરમ.
અત્યારે તો ઠંડુ પાણી ગો તમે નાવા માટે.
હા તો હવે તો ઠંડુ જતું હોય તો એ પાઈપ માંથી ઓટોમેટિક ગરમ જ આવે હે.
હઅ હઅ. આા તો તમે હવે તો વહી જવાના છો નઈ ત મૂકી દીધી ત્યારે અંકલ ને કીધું ઓલું લાાઈટ નું સોલાર મૂકી દયો. તો એમાં હેલું પડેને ગમે એટલું વાપર. તય.
હા તો હવે અમારે ક્યાં રેવું.
હા એટલે પછી કેવા તો હું બિલ ઓછું આવે.
હ અ. હવે ઘરના ઘર લઈ પાછા રાજકોટ એટલે પાછું નાગ આવડે તમે છ તોલર તેવું નાયખું બ્લેક કલર ન એવું.
કાય નહી અત્યારે તો પછી ભાડે જ રવો ના.
હા અત્યારે તો મેં ત્રણ વરષ ભાડે કાઢવા પડ્યા ને એટલે પૈસા પેદા થાય પછી કાઈ ઘર લેવાય.
લેવાય છે ભાઈ. સિટીમાં તો લેવું અઘરું હ.
હા તો ન્યાં તો ઘરના ભાડા કેવડા આપડે હે આવડું કઈક ઘરે તો આપડે કેવું છે એવડા ઘર ના પંદર હજાર. તો તો આપડે એમ કરતા તો ઓલા હપતે ઘર લઈ લઈ એ ન હારું. ઘરનું. હપ્તા ભયરે રાખાયને.
અમેય રાજકોટ હો.
હા એ વાત હાચી તમારી હું તો એમજ કેતીતી કે પોતાનું ઘરનું લઈ લઈને તો ઓલુ ભાડુ ભરવા કરતા હપ તા ભરી નખાય પણ એ હપ્તા વધારે ભરવા પડે.
પછી જો ત્રણ બેનો ભણવાનો ખર્ચો એમ પછી પપ્પા પોતી ન
હા ઈ વાત તો મારા છેવે તો દીદી ના પતિ ગયો એટલે ન વાંધો આવે મારેને
બે બે ન જો બે લાગી જાાવ પછી દેખાય એ
હ મારે તો હવે ગવર્મેન્ટમાં એડમિશન લઈ લેવ એટલે મારી ખર્ચો નહી આવે.
હા
હવે વિપુર ને એકલો જ જોવાનો હે.
હમ હા હા
હોયામવા વાે ખાવાી કઈ ન વાંધે
બસ આ વાંધા
મ પછી કઈક બીજા ત્રીજા સાઈડમાં કામ કરતા વટ પૈસા એ હમણાં મંદી ન શીખું એ એટલે અહી હમણાં રાજકોટ જનલ ચાલુ જ કરી દઉવ સીધું
ગમે નથીથી દસ વીસ આવવાજ ગ મહિના થી દસ વીસ સાન થાય ત
હ શાંતિ થી મને એમ બેગ ન મજા આવે આપને દબાર મોકરું ને એનીચ વાત હતું આગર પૂરું થાય તો આપડે કામ ધંધા કરી નાખ તાલગી ન કરવા દ કરે છે. કેમ કે પરીક્ષાને વાત ચોને
હમ
એવું હૈ
બાકી નાની છે ને કેટલામ ભણે સ્પું
વિભૂતજી બીજામાં હે ત્રીજામાં આવશે
થ તો કંઈ ખર્ચો ન થાય.
હ
પણ ત્યાં લાગ્યો, રાજકોટ નાગ
હા એ રાજકોટમાં મોટી સ્, ફુલ હે ને એમાં બવ પી હે. ચાલીને પચા હજારને.
એ પછી આ પાછું એમાં આવી જાતુ ઇતુ થારું સ્કૂલ વાહનમાં.
હા. હ એમાં એવું કાંઈક યે બધું આવી જાય. ઓલા ડાન્સ ક્લાસ નેશ સિંગિંગ ક્લાસને ખોરાટેને સ્કેટિંગ સ્વિમિંગ ને એવું બધું શીખવાડ દે તો સારું જ કેવાય. હું છોકરાવ ને ટેલેન્ટ હોય કરે.
સૂતો હોય તોય સારું કે‌ નેમ.
હારું સાચી વાત છે.
આવશું ક્યારેક ગમે પછી નયા અમારે શેન સગા.
હું આવજો આવજો.
ફોન નંબર આ છે ને તારા?
હું તમને ફોન તમે ફોન કરજો ન્યા આવો ત્યારે.
હા હા.
હારૂ તો હાલો હવે આપડે પછી વાત કરીએ.
એ હા હા.
બાઈ.
બાઈ.